હા નમસ્કાર.
હલો.
હલો.
હા. અવાજ સંભળાય જ છે તમને
હા હ નમસ્કાર હ કેમ છો?
બસ મજામાં.
હમ તો આજે આપડે થોડીક રામાયણ વિશે વાત કરીએ.
હા હા
હા તો રામાયણ જે છે આપણા ભારતીય સંસ્કૃતિનું ખુબ જ મહત્વનું મહાકાવ્ય છે બરાબર છે ને.
હા હા ભારતીય સંસ્કૃતિ નુંને હા, હા. રામાયણ એક વાર જોઈ તો મોટો ગ્રંથ છે.
હા તમારી વાત પણ સાચી છે તો આ રામયણ જે છે એ લખ્યું કોણે છે?
થોડા ઊંચા વાચે બોલશો?
રામાયણ જે છે કોને લખ્યું છે?
હા હા વાલ્મીિકી ઋષિએ રામાયણ લખ્યું છે.
હા એટલે વાલ્મીકી રામાયણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ખબર છે ને?
બરાબર છે. કારણ કે વાલ્મિકી ઋષિ એ જે લખ લખ્યું છે ત્યારથી એનું પેલા તો વાલ્મિકી ઋષિ જ નહોતા પેલા તો એઈ લૂટારા લૂટારા હતા પછી એને ધર્મમાં એ જીવનને અર્પણ કર્યું. એમાંથી એ વાલ્મિકી ઋષિ બન્યા અને એને રામાયણ લખ્યું એટલે વાલ્મીિકી રામાયણ તરીકે એ પ્રખ્યાત થયા.
હા તો એમાં રામાયણ નો મુખ્ય સંદેશ શું આપે છે?
રામાયણ એવું છે કે આપણને સત્ય બોલવાનું, ધર્મનું આચરણ કરવાનું, કર્તવ્ય આપણેે કેવી રીતના બજાવીએ છેએ એ ત્યાગ, આદર્શ જીવન જીવવાનો. ઘણો મજાનો મોટો સંદેશ એ આપે છે કે જીવન આપણે કેવી રીતના જીવવું જોઈએ.
તમને સૌથી વધારે ગમે છે.
ભગવાન રામના. ભગવાન રામે વચન એને આપેલું હતું કે એના પપ્પા એ ભગવાન ના રામના પિતાજી દશરથ રાજા એટલે ભગવાન રામના એવું છે કે એ વચન પાલન ધીરજ એવા રામને એવું અતિ પ્રિય હતું. કારણ કે એના પિતાને વચન આપેલું હતું એની માતાને કે બે વચન આપેલા હતા. એમાંથી માતા એ એક વચન નિષ્ઠ કર્યું એટલે રામ કર્તવ્ય નિષ્ઠ છે. વચન પાલન.
હા બરાબર છે. એમને વનવાસનો જે પ્રસંગ હતો એ ખૂબ જ જાણીતો છે કેમ કે એમને જે ચૌદ વર્ષનું વનવાસ દરમિયાન ઘણા બધા મહત્વના પ્રસંગો બનાવ્યા હતા. એમાંજ એક છે કે સિ તાજીનું પાત્ર જે છે ખૂબ જ આપણને પ્રેરણાદાયી છે. બરાબર છે ને?
હા હા. ભગવાન રામનામ એકવાર તો એ મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખાણા છે એક વખત. કારણ કે એમને ઘણી વાર એવા પ્રસંગો આવ્યા છે એક પ્રસંગો એવાય છે કે સીતાનો એને ઘણી વાર પ્રસંગમાં ત્યાગ કરવો પડ્યો હતો. ધોબીના કટુ વચનથી પણ એ કર્તવ્યબદ્ધ છે.
તાજી છે જે એ પાત્ર ખૂબ જ પ્રેરણાદાયી છે. કેમ કે એને સહનશક્તિ વધારે છે. ધૈર્યની ઘણી પ્રશંસા કરવામાં આવે છે. એટલે સીતાજી ખૂબ જ બધાનો લોકપ્રિય છે અને લક્ષ્મણજી પણ વિશે ઘણું બધું કહી શકાય છે કે તેઓ ભાઈ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણ નું ઉત્તમ ઉદાહરણ છે લક્ષ્મણજી તો હનુમાનજી નું પાત્ર તો સૌને ગમે જ છે હનુમાનજી વિશે તમે કઈ બે શબ્દ કેશો.
હા હા, એઓ ભક્તિ માટે ખુબ જ છે શક્તિ, ભક્તિ, નમ્રતા એવા બધા ગુણ હનુમાનજી માં ખુબ જ જોવા મળે છે.
તમારી વાત એકદમ સાચી છે અને બધાને તો રાવણ રાવણની ખૂબ જ્ઞાની હતું એવું પણ કહેવામાં આવે છે. બરાબર છે ને?
હા હા, રાવણ વિશે આપડે જોઈએ કે એ ખુબ જ જ્ઞાની હતો. પરંતુ પૌરાણિક કથાને આધારે એને આવું કરવું પડ્યું છે. બાકી રામાયણમાં ક્યાંય એવું નથી કે રાવણ આવો પાપી હશે એવું. કે એને સીતાનું હરણ કર્યું એટલે પરંતુ એને એ વાતનો હંકાર એનો એવો હતો કે એમાંથી એવી શીખ મળે છે કે આપણેે બધા એ કેવી રીતના રહેેવાનું છે વિનમ્રતાથી.
હા મારી વાત એકદમ સાચી છે. રામાયણમાંથી આજના સમયમાં આપણે શું શું શીખી શકાય તો મહત્વ આદર છે, સત્યનો માર્ગ છે અને મુશ્કેલીઓમાં ધીરજ રાખવી આવી ઘણી બાબતો જે છે અત્યારે આપણે રામાયણમાંથી આજના સમયમાં શીખી શકાય છે. તો મને તમે એ જણાવશો કે રામાયણ ના કયા પ્રસંગો જે છે એ સૌથી લોકપ્રિય છે.
હા હા, રામાયણમાં એવું છે કે આપડે બધા અલગ અલગ ઘરોમાં રહીએ છીએ. પરંતુ રામાયણમાં એવું છે કે ઈ લોકો વડીલોનું માન રાખતા, ખૂબ આદર કરતા અને અલગ અલગ જે આપણે પરિવારમાં રહીએ છએ એવું એને નોતું. ત્યારે સામૂહિક પરિવારમાં એ લોકો રહેેતા હતા એટલે રામાયણમાં એવું લખે છે કે આપણને એમ થાય કે વડીલો જે કેતા નકર અત્યારે અત્યારના છોકરાઓને એમ કીધું હોય કે ચૌદ વર્ષ નો વનવાસ તો હું અત્યારે બધા રામ નું જન્મ્યા છે. ના, પરંતુ એવું છે કે અત્યારે તો છોકરાઓ પપ્પાને પણ ના કહી દે કે તમારા વચનથી અમે નહી આ સજા ભોગવીએ પરંતુ રામ એવા કર્તવ્યનિષ્ઠ હતા કે એને એના પિતાને એક પણ વચન બોલ્યા વગર સીધા રાજપાત મળલવાન હતું તેજ દિવસે તેને વનવાસ મેળ્યો તોય પણ તે સ્વીકાર કરી લીધો છે. એવો વિનમ્રતા નો ગુણ એનામાં જોવા મળે છે.
હા તો એમાં જે રામાયણમાં ઘણા એવા પ્રસંગો જે છે કે રામનો જન્મ છે, વનવાસ છે, સીતાહરણ થાય છે, હનુમાનજીની લંકા યાત્રા છે, રામ રાવણનું યુદ્ધ થાય છે, અયોધ્ય ધ્યા ની વસાવે છે રામ આ બધા જે પ્રસંગો જે છે રામાયણના ઘણા લોકપ્રિય પ્રસંગો છે તો એને દીપાવલી સાથે કેમ રામાયણનો સંબંધ છે એ તમને ખ્યાલ છે.
હાં હાં. ભગવાન રામ છે એ અયોધ્યામાં અ જાય છે. એટલે કે પેલા એ લોકો ચૌદ વર્ષ નો વનવાસ કરે છે અને પછી એ વનવાસ પછી જ્યારે અયોધ્યામાં પાછા ફરે છે. ત્યારે એમ થાય કે બધા અ અયોધ્યા નગરી ના જે માણસો હોય છે એ બધાને એમ થાય છે કે અત્યારે દીવા કરીએ, આરતી કરીએ કેમ કે ભગવાન રામનો જન્મ થયો છે એવી રીત ન જન્મોત્સવની ઘોડે એને ફરીથી લંકામાં લઈ આવેલા ફરીથી એને લઈ આવે છે અયોધ્યામાં ત્યારે એનું સ્વાગત એવા ફૂલ અને એવું આ બધું ગોઠવી અને એનું સ્વાગત કરે છે. કે રામ આવ્યા, રામ આવ્યા આજે દીવડા સજાવો.
હા તમારી વાત એકદમ સાચી છે કે, આવી જ રીતે એમને દીપાવલી સાથે જોડવામાં આવ્યું છે. રામાયણને માત્ર ધાર્મિક ગ્રંથ તરીકે જોવું જોઈએ કે નહીં.
હા હા રામાયણને બિલકુલ સાચું તમે કહ્યું કે ધાર્મિક ગ્રંથ જ છે. અને એને જીવનમાં ઘણી રીતે ઉતારવાનો આપણે પ્રયત્ન પણ કરીશું. એમાંથી આપણે આપણા બાળકોને શીખ પણ આપીશું. કે રામે કેવી રીતના એના પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું. એટલે સમાજમાંથી પણ એવું એવું જાણવા મળ્યું, કે રામે સમાજમાંથી ધોબી એ કટું વચન બોલ્યો તો પણ તેણે સમાજની આજ્ઞાને પાલન રાખી અને એ કટુવચનને પણ એણે શિર પર ચડાવી અને સીતાનો ત્યાગ કર્યો હતો. અને સીતાજી એ ત્યાં આવે જ જેમ કે એને અગ્નિ પરીક્ષા આપી દીધી રામને.
હા તમારી વાત એકદમ સાચી છે. તો આજની આ રામાયણના વિષય ઉપર ઘણી બધી આપણને વાતો કરી. તો ખરેખર રામાયણ માંથી આપણે ઘણી બધી એવી વાતો જે છે, કે જેમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ, અને રામાયણ વાત ચવાથી આપણને ઘણી બધી પ્રેરણા પણ મળે છે. તો તેથી જ આજે પણ લોકો તેને વાંચે છે. અને તેમાંથી ઘણા એવા સંદેશો છે, કે જે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. તો આ બધા વિશે આપણે ઘણી વાત કરી તો એ બદલ મને પણ શીખવા મળ્યું અને તમને પણ શીખવા મળ્યું હશે તો તમારો ખૂબ ખુબ આભાર.
હા હા મને પણ એમાંથી ઘણા બોદ્ધપાઠો શીખવા મળ્યા. હા હા આભાર.